હલો શું કરો છો વિકાસભાઈ
હું હું હાલમાં અમારી ફેક્ટરીમાં બેઠ
એવું છે શું ફેક્ટરીમાં હો બનાવો છો.
ફેક્ટરીમાં હું હાલમાં અહીંયા કાર્ટૂન બનતા હોય છે.
એવું છે હમ્મ. એટલે એમ જોઈએ તો કાર્ટુનો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈ શકે છે તે ખબર.
કાર્ટૂનમાં આપડે તમને ખબર હોય તો જેમાં આપડે હું કેવાય જે તમારી ભાષામાં તમે કેવો કે પૂઠા.
ઓહો.
એમાં આપડે એક આ લાકડું આવે છે.
હમ્મ.
તેની છાલ માંથી બનાવવામાં આવતું હોય છે આ યાર ઘણી લાંબી પ્રોસેસ પણ હોય જ કે ની.
હમ્મ. એવું છે પણ એમાં ખર્ચ પણ નથી જઈ શકે.
ખર્ચો આમાં તો આ મિનિમમ સાત થી પંદર કરોડ જેટલો ખર્ચ આમાં જતો હોય.
હમ્મ હેલો.
હા.
તમારું અવાજ તો નથી આવતું. બીજો કોનો રહી ગયા.
અવાજ તમે થોડા બહાર આમાં બહાર ખુલ્લા વાતાવરણમાં આવશો તો થોડોક અવાજ આવશે. ત્યાં સર્વર ડઉન જેવું રહેેશે તમારે.
એવું છે.
હા.
શું કરો છો તમે.
હું બસ તો હમણાં ગાડી લઈને જાઉં છું.
ઓહ ક્યાં જાઓ છો.
મારે તો હું હમણાં કેદારનાથ બાજુ જવાનો વિચાર છે મારે.
ઓ ફરવા જવાના છે એકલા.
હા ટ્રીપ માં નઈ દોસ્તારો છે ને મારા.
એવું છે એટલે બધા મિત્ર મિત્ર ગણ જવાશે હેને.
હા બધા આરે છે જાવું છે.
એવું છે અમારે આવવું હોય તો થઈ શકે છે અમારી જગ્યા.
તમારે આવું હોય તો હમણાં અમારી ફોર વ્હીલ તમારી પાસે ગોઠવી દઉં તો એક.
ઓહ પ્રશ્ન લી
હા પર્સનલી મારી પાસે હું હાલમાં જ અ ફોર્ચ્યુનર ટોયટ લેઝન્ડરની છે અને એક મારી પાસે બીજી અ સ્કો્રર્પિયો પડી તો એ સ્કો્રર્પિયો અમારા ઘરે જ છે તો તમે ત્યાંથી લઈને તરત મારી સાથે થઈ શકો તમે.
ઓહ તો મારે ભાઈ ચલાવતા તો મને નથી આવડતી.
તો પછી મારી ગાડીમાં મિનિમમ બે જણાની હવે સીટ અવેલેબલ છે. હવે તો તમારે તમે ત્યાં ગુજરાતમાં કઈ બાજુમાં રહેવાનું.
બઉ ગુજરાતમાં જુનાગઢ.
તો તમારે જુનાગઢ થી તે દિલ્હી દિલ્હીની ટ્રેનની ટિકિટ લેવી પડશે.
ઓહો.
તો હું ત્યાં દિલ્હી હું તમારી વેટ કરું છું. તો તમે તમે ત્યાં ઉભા રહ્યો.
હા.
હું અહીંયા થી તમને સાથે લઈને કેદારનાથ જઈ શકીએ હરે આપડે.
એવું છે. શું આપડે કેદારનાથ જઈને શું કરશું આપણે.
કેદાર નહી સિંહ ને તો આપડે હું
શિવ ભગવાન ના દર્શન કરશું અને થોડી ઘણી અહીના પર્વતો છે કે બર્ફીલા વિસ્તારો છે તો તેમાં થોડો આનંદ મેળવશું ને
હા ઓહો તો બહું મજા આવશે એમને
હમ.
શું તમારા કોઈ દોસ્તારું ફ્રી ફાયર રમે છે.
હા મારા તો કેટલાય દોસ્તારો ફ્રી ફાયર રમે છે.
એવું છે અહીયા અરા મારા બે મિત્ર છે તે ફ્રી ફાયર રમે છે.
હ તેમની આમ માનસિક સ્થિતિ સારી નહી હોય આમ તમારા ખ્યાલ પ્રમાણે.
હા તમે સાચા છો કારણ કે તે બોલ બોલ બોલ બોલ જ
એક વ્યક્તિ એ છે કે જેમનું આમ નાક પણ સર કોને આમ સરખા આકારનો હશે છે.
હા. જો તમે સાચા જ છો સાચી વાત છે તમારી હમ. અરે એ એ એ વ્યક્તિ એવો છે.
હા.
તેને અમે આજે ગિરનાર ચઢવા ગયા હસ કરવા તો તેને અમે લઈને ગયા
હા.
તો તે બધી બધી વસ્તુ જોઈ જઈને પછીની નકલ કરીને એમને હિખાડતો હતો કે આમ નકલ કરાય.
હા.
હમ.
તો તેમનો પાસવડ પણ સરખો આમ શેપ નહીં આવતો હોય છે એ પણ તમારે ચેક કરી લેવું.
હા હા હા ત સાચ છો.
હા.
ઓ અત્યારે જો તે ના લાંબા ના કરો જો એમાં એમાં કર
તમને ખબર હોય તો તેમનું નાક બોલ બોલું થોડુંક એનું મોઢું પણ એ રીતે મ્યુસ.
આકાર પ્રમાણે તેમને હેર પણ નથી કપાવતા સારા આવું
તમે સાચા છે તેને મોઢા પ્રમાણે જોઈ તો તે બુલેટ કટ કાપે છે.
હ બુલેટ કલ તો મારા ખ્યાલ પ્રમાણે તો એને ભુંદરા જેવા લાગે છે એમ.
સાચા છો તમે. ઓહ. હ એવું બધી
તમે સસુંદર જોઈશ સસુંદર
હા હા હાલી ચૂચું ચૂચું બોલે એઈજ ને
હ એવી સસુંદર તમારા કલા તમારા રૂમમાં જ જોય એ તો એ આમ થોડા પાછળના પાછળના દરવાજા ઉપર અવેલેબલ તમને મળશે.
ઓહો મલા ટીડા ભાઈ હા.. હા.. હા હ.. હહ હું છુ સાંભે, અમે હતા હોય.
જો જો અત્યારે રળવા નાના છોકરા જેવો ખેલ કરી રહ્યો છે.
કોણ સસુંદર કે બકાસુર
છ સુંદર એને અ હા બોલ. હા.
કેમ છે મજામાં? હા અમે દાતાર જઈએને
હાલો ફોન રાખી જય માતાજી જય દ્વારકાધીશ ચાલે
અરે સાંભળો
અરે મારો પાંચ પોલ બાકી પુરા થઈ જાય એટ ચાર કોલ બાકી
અમને સાંભળો
હા બોલો બોલો
હા હા છછુંદર ને ફોન આપ્યો જરીક વાત કરવા માટે કેતો હતો ક મારે વાત કરવી છે.
હા હ ઈ બહુ ચૂ ચું ચૂ ચું બહુ કર્યા કરે છે.
તમે સાચા શો
તમને ખબર હોય તો ઓલું આપણે ઘરે આપડણે ઊંદેડા પકડવાનું પાંજરું આવે
હ પેક થઈ ગયો નબર રહેવા દે પેક થઈ જાય તો તું અહિં મારે પડખે મારે પડખી આયા લારીટી વિવાર વિવાર માટી ર વિવાકર ઓહો માર મિત્ર ઉમે છે તેને મારવા માટે બંદા પાંચ લા આવી ગયા છે પાંચ બંદા આવી ગયા છે તેને મારવા બદલ
હા તો તો એની ફરતે બાજુ થી મારી ગયા હશે ને
હા હા તમે સાચા છો એને ફાયરિંગ એવું ફાસ્ટ ફાયરિંગ એટલું ફાસ થયું. હ હા હા તમે સાચા છો બે મિત્ર છે કેવાય ગરોવાર તો કોને કરજ ભ ક સિવાય કરવા માટે બે માણસો રાખ્યા છીએ કે જે ત્યારે ટોકોન જોતા હોય ત્યારે તેની પૈસે લઈ લઈ છે.
હા એમાં તો એક તો જે ઓલો આપડે બગાસુર નું કેમ નાકોલી હિરણા કશપે કાપ્યું હતું.
હા હા.
એમ તો એક બકાસુર હી છે હાલ
અલગ ર અલગ ર અલગ હા ઈ ઓ મારા મિત્ર ને પડી એક જોરદાર થી હામે દેખણ
માણ ને હ બસ જોરદાર વસ્સાદ નુ મહોલ છે.
હમ ત્યાં વિજડી કે આમાંથી છે પવન કે એવો ખરો કે.
ના ના ના ખાલી ઊંડી પર વરસાદ જ આવી રહ્યો છે. અને ગાજવીજ સાથે આવી રહ્યો છે.
વરસાદ માં કેવા અનુભવ રે મજા આવે કે શરદી જેવું થઈ થઈ જાય.
શરદી જેવું તોને થયું મજા જ આવે છે.
તો તમને ત્યાંનું વાતાવરણ અનુકૂળ થાય કે
હા હા અનુકૂળ થઈ જાય બી તો સમય રેતે રતે અનુકૂળ કરવું જ પડે ને આપણે પણ એ બાજુમાં આવી ગયયો પાછળ આવી ગયો. ઓહોહ મારો મિત્ર અત્યારે દીભ ને ના રને ફિનશગર ઓકે હ ચ અ રિવાય થઈ ગયો છે સંદીપભાઈ
રિવા થઈ ગયા.
હા સિવાય કર વાળ બ એક્સપ્રેસ છે. આપ કે આપ છેને બકા સુરત ભેગો બક્કા સૂરજ.
બકા સુરજ પતેરી જુદે
એમનું તમે આમ નાકની વર્ણન
હા હા જરૂર જરૂર નહી. આવો આવો જો તેનું નામ છે તેનું કામ છે બધું પૈસા કમાવાનું મારી તેનું નાક છે આમ સીધું સીધું પણ તેને આમ અક્કલ નથી કારણ કે બાળક બુદ્ધિ જેવું કામ કરે છે. હ બાળક બધી જેવું કામકાજ
નાક કેવું એનું આમ ચપટું પોહોળું કે આમ ઉબડ ખાબડ વાળું?
આમ કમ ને તો આમ સીધું પણ નથી એ ઉપર ખાબડ જેવું પણ નથી. સીધું છે પણ તેમાંથી વરાક વરલ છે. એ એમ કે અરે એ શું કેતો હતો કે મારા દોસ્તારવે એમાં નાખોડું ફોડી ન એક આપડે કઈ રીતના માનવું. બુંંદો બુંંદો ને હાલો વિકાસભાઈ તમને પછી કોલ કરું?
અરે વાત અમને સાંભળો તો ખરી.
બોલો બોલો
મિનિમમ તમે અગિયાર સેકન્ડ સુધી ખમી શકો કે?
હા હા જરૂર જરૂર.
તો તેમનું અમે તમે સંભળાવ તેમાં એનું નાગ ક્યાંય ભરાવેલું કે પૂછ્યું પૂછ્યું કે ક્યારે
ના ના અમે પૂછેલ હતું હાલે રાખને હ અગિયાર મિનિટ થઈ ગઈ. તું હા હાલ